આ બપોરે સુતી હતી ને તો ટીવીમાં એક એવી એડ આવી ને તો મારી ઊંઘ ઉડી ગઈ હવે ખબર છે કયું વર્ષો પહેલા મને કોઈ પિક્ચર ગમતું હતું ને એ પિક્ચર ની એડ આવી કે ત્રણ દિવસ પછી એ પિક્ચર આવવાનો છે તો તો એટલી બધી ખુશ થઈ ગઈ ને કે મારી ઊંઘ જ ઉડી ગઈ.
ઓહો હો વાભાઈ વા જીવનમાં કો જે મનોરંજન ના હોય ને તો આપણું જીવન એકદમ નિરસ આમ મૂળ જ ના આપણું માઈન્ડ ફ્રેશ કરવા માટે શું કરીએ આ તો કેવું છે ટીવી ચાલુ કરી ને કોઈ સરસ મવી ચાલતું હોય તો જોવા બેસ જઈએ કોઈ સારા ગીતો ચાલતા હોય તો સાંભળવા બેસી જઈએ અને પિક્ચર એવું ચાલતું હોય તો ત્રણ કલાક કેટલા સરસ જતા ર ને એમાં આપણું ગમતું પિક્ચર આવી જાય ને તો વાત જ નહી પૂછવાની.
હમ સાચી વાત છે ઘણી વાર છે ને મારો મુડલીસ હોય ને તો હું એટલું સરસ મજાનું કોમેડી નાટક ચાલુ કરું ને અને પછી જોવા બેસી જઉં મસ્ત એકદમ સાયલેન્ટ સોંગ હોય તે ચાલુ કરવું નહી જોવા બેસી જવું. આપણું જે મૂળ છે ને. આપણા શરીરની જે ઇન્દ્રિયો છે ને એ મ્યુઝિક પર આધારિત છે મેં એક જગ્યા રિસર્ચમાં એવું પણ જોયું હતું કે આપણા આ આપણા શરીરમાં કોઈ રોગ થયો હોય ને તો એ રોગને મટાડવા માટે એ હોસ્પિટલમાં છે ને અમુક પ્રકારની મ્યુઝિક વગાડવામાં આવતી અને એ મ્યુઝિક એ પેશન્ટ સાંભળતા ને તો જેનાથી એમનું દર્દ પણ ઓછું થઈ જતું અને એ રોગ પણ ધીમે ધીમે મટી જતો કે ખાલી મ્યુઝિક થી સંગીત થી આટલો બધો ફરક પડે છે તો માણસને બદલવા માટે એ બહુ મોટ સંગીત કે ફટાક લઈને માણસને બદલી પણ શકે છે એટલે સુધારી પણ શકે છે મૂળ અને બગાડી પણ શકે છે એ તમને એ લોકોને ખબર હશે કે આપણે જયારે ફિલ્મ જોવા જઈએ ને તો ફિલ્મ જે દર્શાવતા હોય ને તો એ દર્શ વેલી લ ફિલ્મ હોય ને એમાં જયારે એકદમ કરુણ આવે ને તો કેટલીક વાર આપણા આંખમાંથી આંસુ આવી જાય અને એકદમ જનુન જેવું આવે જાય ને તો આપણે બોલી પણઈ બોલી પણ જતા હોય છે કે મારે ને મારે ને એટલે એ બધું જ ઈમોશન પર આધારિત છે આપણા શરીર નો.
હા બધા અત્યારે તો ગુજરાતી ફિલ્મો બી એટલી બધી સરસ બનાવતા હોય છે કોમેડી હોય છે છોકરાઓના સારા સારા સંસ્કાર મળે એવી અત્યારે તો ઘણી ફિલ્મો છે થ્રી ઈડિયટ કો અ ગુજરાતીમાં લાલો આવ્યું છે પછી કાચી કેરીને કોમેડી અને નાટકો બી અત્યારે તો એટલા બધા હોય છે ને વીકેન્ડલી લાઈવ નાટક ના પ્રોગ્રામ થતા હોય છે ના નાના એસી હોલમાં ને ટાઉન હોલમાં કે આપડ રૂબરૂ એ કલાકારોની સામે બેસીને રૂબરૂ આપણે નાટકને નિહાળી શકીએ છીએ જોઈ શકીએ છીએ અને આપણું મનોરંજન કરી શકીએ છીએ એમાં હાસ્ય નાટક જોવાની તો એટલી બધી મજા આવે છે ને કે આપણે ના પૂછવા આખા દિવસ ન મૂડ એકદમ ફ્રેશ થઈ જાય છે બધા નાટકો જોઈને.
હા સાચી વાત છે અ એ જોવાની એટલી બધી મજા આવે ને કે જેનાથી આપડે એક વાર આપણે આવા ઇન્ટરેસ્ટ થી જોઈએ ને એટલે તરત જ આપણને પછી બીજે ક્યારે આવશે ક્યારે મને મનગમતું જોવા મળશે એનો ઇન્ટરેસ્ટ જાગતો હોય છે અને હવે તો એટલું બધું સારું છે કે ઘણા બધા ફિલ્મો હોય નાટકો હોય ગુજરાતી હોય હિન્દી હોય અ કે અ બીજું કોઈ લાઈવ નાટક હોય તો તે બધાની અંદર મોરલ એટલું બધું આપણને શીખવાડ માટે લોકો એક્ટિંગ કરતા હોય છે ને. તો જેનાથી આપણે લાઈફમાં આપડે કોઈ બેડ હેબિટ હોય અથવા તો બીજું તમે હમણાં બોલ્યા ને કે લાલો ફિલ્મ છે કેના અંદર બેડ હેબિટ પૈસા ખર્ચતો હતો ફેમલીને ની આપતો તો કૃષ્ણ ભગવાન એ સાક્ષાત એ પરચો એને બતાવ્યો છે કે જેના કારણે માણસ ની જિગી બદલાઈ ગઈ છે એટલે આપણે ઘણી વાર એમ કહીને કે આ દુનિયામાં ભગવાન નથી ચમત્કાર નથી કંઈ જ નથી પણ એ ખોટી વાત છે આપણે જીવીએ છીએ મરીએ છીએ સૂરજ ઉગે છે ડૂબે છે રાત થાય છે દિવસ થાય છે આ બધી જ વસ્તુમાં ભગવાન સાથે છે તો જ આ દુનિયાનું ચક્ર ફરી શકે છે નહી તો ફરી શકે નહીં.
હા સાચ સાચી વાત કેવું છે ઘણા માણસો હોય થોડાક એજડ માણસો હોય સિનિયર સીટી એ લોકો બી પોતાનું મનોરંજન કરવા જૂના જમાનાના ગીતો સાંભળતા હોય છે, જૂના જમાનાની મુવી જોતા હોય છે અનેતું કેવું છે મોબાઈલમાં યુટ્યુબમાં બધું સગવડ થઈ તમે કઈ ક જોઈ શકો છો તર તમે જે જો એ નિહાળી શકો છો એટલે એ ઉમરલાયક વ્યક્તિઓ માટે એક સુંદર વ્યવસ્થા છે કે જેથી પો પો પોતાનું અ મન વ્યસ્ત હોય તો એકદમ મ ગીતો સાંભળીને ફ્રેશ કરી શકો. એ બ સરસ એવી મોબાઈલમાં બી તો સરસ સગવડ થઈ ગઈ છે.
હા સાચી વાત છે. ઘણા પિક્ચર એવા હોય કે જયારે રિલીઝ થતા હોય ને થિયેટરમાં ત્યારે મારાથી જોવા જોવા ના જઈ શકાય. પછી અમુક પંદર દિવસ કે એક મહિનો થાય ને એટલે એ પિક્ચર છે ને ઉતરી જાય. તો પછી હું જોવાનું ભૂલી જાઉ તો પછી જયારે હું ફ્રી હોઉં ને ત્યારે હું છે ને મોબાઈલમાં કે ટીવીમાં રીપીટ આવવાનું હોય ને ત્યારે જોઈ લઉં છું એટલે મને એ ચૂકી નથી જવાતું જોવા મળે છે. એલે મોબાઈલ ના અંદર આવી જતું હોય છે યુટ્યુબ ના અંદર સારી વાત છે કે આપણે મનગામતી ફિલ્મ કોઈ કારણસર એ સમયે જો ના જોઈ શકીએ. તો બીજા સમયે પણ આપણને જોવા મળે છે ને આપણે એને નિહાળી શકીએ છીએ. ને એ એ બધું જ વસ્તુ છે ને આપણે લાઈફ પર અસર કરે છે કેટલીક વાર આપણે આવી ફિલ્મો જોઈએ ને તો આપણને આપણા આપણા પોતાનામાં ચેન્જ લાવી શકીએ છીએ, આપણે સામે વાળા વ્યક્તિનો સારા વિચારો સારી પર્સનાલિટી સારા આઈડિયાઝ ને એ બધું પણ આપણે શીખી શકીએ છીએ. નવે નવા સ્થળ જોઈ શકીએ છીએ નવી લેટેસ્ટમાં ફેશન હોય એક્ટર અને એક્ટ્રેસ જે પિક્ચર ફિલ્મ ઉતારતા હોય, ત્યારે એ લોકો પહેરતા હોય, બતાવતા હોય એવી હેરસ્ટાઈલ કરતા હોય તો આપણેે પણ એની સ્ટાઈલ મારીએ થોડા થોડા આપણે એની જેવા દેખાતા હોય તો આપણે એના જેવા કપડાં પર પહેરીએ એના જેવા હેરકટ કરાવીએ એ બધું પણ આપણે કરતા હોય છે એટલે ફિલ્મ જોવાથી આપણને એટલું બધો આનંદ આવે છે ને કે અ આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે.
હા સાચીવાત છે અને હવે તો કેવું છે કેટલીક જગ્યાએ તમે કેવું જોયું છે કે ગૌશાળાઓમાં બી ગાયોને બી સંગીત સંભળાવવામાં આવે છે કે જેથી એ લોકો પોતાની બીમારીમાંથી ધીમે ધીમે બહાર બી આવે છે અને દૂધ બી થોડું વધારે આપે છે જેથી બધું પ્રોડક્ટમાં બી એમને વધારે બેનિફિટ થતું હોય છે પછી ધર્મની સાથે પણ સંગીત એટલું બધું જોડાયેલું છે કે ને મ્યુઝિક સાથે જોડી અને સંગીતમાં અત્યારની જનરેશનમાં ઇન્ટરેસ્ટ પેદા થાય જેથી અત્યારના બધા યુવા વર્ગ પણ સંગીત સાથે ભગવાન ની પ્રભુ ની ભક્તિ કરવામાં એકલમ વ્યક્ત થઈ જાય છે ને એક સંગીત જેવી વસ્તુ છે. તે ભગવાન સાથેથી આપણને જોડી શકે છે.
હા સાચી વાત છે મેં છે ને એક વસ્તુ જોય છે કે આપડે કોઈ વ્યક્તિને કઈ શીખવાડવું હોય ને તો આપડે સિમ્પલ એને શીખવાડે ને તો જલ્દી નથી શીખતી શીખી શકતા. પણ એ મ્યુઝિક સાથે. ઇન્ટરેસ્ટથી જો આપણે શીખવાડેએ ને તો એટલો ઈઝી અને સરળ ભાષામાં શીખી જાય છે ને. કે ખબર જ ના પડે ને એ શીખેલી વસ્તુ એ પાછું લાઈફ ટાઈમ યાદ રાખે છે કે ભૂલી નથી જતો એટલે ઘણી બધી વસ્તુઓ એવી મ્યુઝિક સાથે શીખવાડવામાં આવે કે એ ભૂલી ના જાય એટલે મ્યુઝિક એવી વસ્તુ છે કે જે માણસને. સુધારી પણ શકે છે ને માણસને વગાડી પણ શકે છે ડિપેન્ડ આપણા પર છે આપડા ભારતના એટલા બધા એવા રત્નો છે કે જેનો અવાજ અ લતા મંગેશકર છે કે બીજા બધા ઘણા બધા છે કે જેનો અવાજ એટલો બધો સુરીલો છે. એટલો બધો સુરીલો છે ને કે કેટલીક વાર આપણને એમ થાય કે એના ગીતો આપણે સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ અને મનને આનંદ થાયને શાંતિ થી બેસી રહીએ એટલે એવા અવાજ સાંભળીને પણ મનને શાંતિ થાય છે ને કેટલાક રોગો અને મન અશાંત હોય તો. શાંત પણ થઈ જાય છે.
ના ના સાચી વાત છે કેમ કે સંગીતમાં એટલી તાકાત છે કે વ્યક્તિની હેલ્થમાં બી સુધારો કરી શકે આપ ગર્ભવતી સ્ત્રીઓ બી આજકાલ તો પોતાના પ્રેગને પ્રેગ્નેન્સી લાઈમમાં સંગીત સાંભળતી હોય છે એવા શ્લોકો સાંભળ. જે લોકોી ઇન્ટરેસ્ટ પેદા થાય એટલે સંગીત સાથે ધર્મને જોડીને એટલું સુંદર એવું કાર્ય કર્યું છે ને દરેક વ્યક્તિ સંગીત થી મનોરંજન મેળવી શકે છે નાના બાળક થી લઈ મોટા બાળકો તો ડાન્સ ક્લાસીસ થઈ રહ્યા છે જીમમાં પણ જીમ. પણ સંગીત સાથે જીમ કરવાનું સંગીત સાથે યોગા કરવાના મતલબ. કો બોડી નથી મેન્ટેન કરી શકતો પ છે.
હા જાત જાતના એરોબિક્સ ને. મ્યુઝિક સાથે એક્સરસાઇઝ કરાવે યોગા પણ મ્યુઝિક સાથે કરાવે ને બધું જ કરાવે અને મને તો એવું પણ યાદ છે કે હું જયારે નાની હતી ને ત્યારે એક ફિલ્મ આવેલી હતી કે કુછ કુછ હોતા હે કે હમ સાથે સાથે હા હમ સાથે સાથે હૈ પ્ચર છે ને તો અમે આખા ફેમિલી સાથે જોવા ગયેલા હતા કે એટલું સરસ પિક્ચર હતું ને કે મારા મમ્મી પપ્પા ને અમે બધા જ સાથે જોવા ગયેલા હતા કે બધા એ ફેમિલી માં કેવી રીતે બધા સાથે રહેવાનું શું કોમ્પ્રોમાઈઝ કરવાનું તકલીફ આવે તો બધા એક બીજાનો સાથ આપવાનો છોડીના દેવાનું એ બધી વસ્તુ શીખવાડતા હતા તો એ બધું જોઈને અમને એમ એટલું બધું રિયલાઈઝ થયું કે જે માતા પિતા કેટલીક વાર આપણને કહી ના શકે બોલી ના શકે શીખવાડી ના શકે એ ફિલ્મો દ્વારા પણ આપણે શીખી લઈએ છીએ ઝડપથી અ પોતાના મગજમાં ઉતારી લઈએ છે અને એનાથી આપો નેચર પણ બદલાઈ જાય છે કે હા ગમે તે પરિસ્થિતિમાં પણ ફેમિલીને આપણે છોડવું જોઈએ નહીં.
તો આ દુનિયામાં એટલી બધી પરિસ્થિતિ કેટલી વાર સરળ બની જતી હોય છે કે ચલો કોઈ ઉદાસ છે કોઈ નવું નવું કપલ હોય તો ચાલ તને મૂવી જોવા લઈ જઉ ચલો ફેમિલી બધા આજે પિચર જોવા જઈએ છોકરાઓ હોય ફ્રેન્ડ સર્કલ હતો કઈ બી વીક એન્ડ તો ચાલ ને આપડણે યાર કોઈ સરસ મુવી આવીશ આપણે પહેલા જોવા જઈએ એટલે જેવું કોઈ બી નવું મુવી આવ તો આપ બધા પિક્ચર જોવા જવાનું પ્લાન કરીએ કે જેથી એકદમ માઈન્ડ આપ રિફ્લેક્સ થઈ જાય છે કે એ વસ્તુ એટલી સરળ છે કે જેયાંથી બધા ભેગા મળીને જોડે જઈ શકીએ છ છે અને ઈઝીલી આપણને એ વસ્તુ મળી બી જાય જ
હા સાચી વાત છે અ કેટલીક વાર એવું થાય કે મારું મૂડ ના હોય અથવા મને ગમતું ના હોય કેટલીક વાર આપણને એવું થાય ને કે આપડણે શું કરું છે આપણને ખબર જ ના પડે તો એવા સમય હું શું કરું કે મારે મન ગમતું મ્યુઝિક સોંગ ચાલુ કરીને હું બેસી જાઉં પછી ધીમે ધીમે ધીમે ધીમે મારું મન શાંત થાય અને પછી હું મારા મોડને અ બરાબર જે કાર્યમાં વાળવું હોય ને એ કાર્યમાં વાળી દઉં છું બીજું કે મારી ડોટર હમણાં જયારે દસમામાં હતી ને ત્યારે પણ એ જયારે ફ્રેશ થતી ને ભણીને ઉઠતી ને ત્યારે પણ દસ મિનિટ મોબાઈલ લેતી ને તો એમાં પણ કોઈ પણ શાંત મ્યુઝિક સાંભળતી કે બીજું કઈ કરતી પણ એટલે મ્યુઝિકને લગતી જ કોઈને કોઈ એક્ટિવિટી કરતી હતી જેના કારણે એનો માઈન્ડ પણ ફ્રેશ થઈ જાય એક્ટિવિટી પણ થઈ જાય અને પાછું એ ભણવા બેસે ત્યારે મગજ ફ્રેશ હોય ત્યારે વધારે સારી રીતે અ વાંચી પણ શ કે ને યાદ પણ રાખી શકે ને એનો ફાયદો મને અત્યારે ચોક્કસપણે થયેલો છે.
હમ્મ હવે તો કેવું છે હેડફોન ઈયરફોન આવી ગયા છેને તો ચાલવા જવા માટે બી કાનમાં ભરાઈ દે મસ્ત સંગીત ચાલુ કરી દેવાનું મસ્ત વોકિંગ બી થઈ જાય અને સંગીત બી સાંભળી જાય એટલે બે કામ જોડ થઈ જાય. અને ચાલવાની બી એટલી મજ જા આવે અને સંગીત સાંભળવાની બી એટલી મજા આવેટલે આપ સમય નો સદઉપયોગ બી થઈ જાય અને આપડું કામ બી થઈ જાય એટલે સંગીત વસ્તુ કે છે હાલતા ચાલતા હરતા ફરતા સવારે ઉઠતા રાતે આપ જોડે હોય છે.
હા સાચી વાત છે તમારી સાથે સંગીતની આટલી સરસ વાત કરીને મને બહુ જ આનંદ થયો.
હમ્મ-હમ્મ સારું-સારું ચલો આવજો
મેગા બધી